હું પણ મજામાં છું. કેવું ચાલે છે કામકાજ? બસ ચાલ્યા કરતું છે. એ તમાર બેંક નું કામ હતું તે પછી થાઈ ગયુ
ના હજુ નથી થયું હજુ ગે નથી કરવા
કરાવી દો કેમ કે અતારે કઈ નવું અપડેટ આવ્યું છે ને તો ત એ માં એમ એ ડોક્યુમેન્ટ જોશે કેમ કે તમને ટ્રાન્સફર કરવાનું છે ને
હા હા મારે બી ફરાવાનું છે તમે જવા
તમે તે તેલ થઈ જશે પછી તે ફોર્મ ભરવા જાશે ને તો પછી કેશે કે તમે આ કર્યું ની મળે એટલે તમને થાય ની
હા મેં જતી રેવા તમારી પેલી ફ્રેન્ડ જે છે તેનું નામ શું છે તો મેં એને પૂછી લેવા એમ કઈ બ્રાન્ચમાં
આપ પે બોડામાં આપડી જે માર્કેટ એ બાજુ બ્રાન્ચમાં છે
ઓકે બરોડામાં કઈ બાજુ આ કાલિયાવાડી બાજુ કે કબીલપુર બાજુ
હા
હ
બળો બેંક ઓફ બરોડા કઈ બાજુ
એ તે મંદિર પાસે જશે ને તા બે બે છે ત તમને જોવા મળી હશે એ તમે તમારોને નંબર આપેલો છે ને નંબર પર તમે ફોન કરશેને તો એ બેન તમને બતાવી દેશે હા બધા ડોક્યુમેન્ટ તમારે છે ને
હા બ ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ એમ
એક તો તમારો આધાર કાર્ડ અપડેટ જોઈએ પછી ત ફોટો પછી જૂનમાં કામ છે. તાન તાનું અપડેટ માટે આ લોકો માનશે
પેન કાર્ડ નહી જોએ ને આમાં
પેન કાર્ડ તો જોશે
મારા પાસે પેન કાર્ડ નથી
પછી અત્યારે આપી દો પછી આપ પાછળથી આપી પેનકાર્ડ તો ઓનલાઈન બની જાય છે.
એ જરાક એડ્રેસનું એ છે તો એ થઈ જાય પછી બનાવે છે.
હા એ તો થઈ હા કેમ કે આધાર કાર્ડ મેન છે પેન કાર્ડ તો શું પાછળ થઈ જાય કેમ એમ અત્યારે કઈ ઈન્કમ સોર્સ તો છે નથી ને
ના
તો ચાલે કે જે તમારે શું તમે કઈ કામ ધંધા કરતા હોય તો પછી તમે કમ્પલસરી કઈ જોઈએ જ
કામ ધંધો કરતી છું મારું તો આજ છે ને એમાં એક સ્ટુડન્ટ છું ને મે તો એટલે
હા હા કઈ નઈ તમે કાલે જજો ને કાલે તો
કાલે તો રજા હશે ને
હમ તારે બીજો શનિવાર ને એટલે કઈ નહી સોમવારે જજો તારા બેનને ફોન કરી દેજો તમને ડોક્યુમેન્ટને બધું કેશે કોઈ ઝેરોક્ષ કોપી લે જાઓ ઓરિજનલ કોપી નહી લઇ જતા
ને આ બધા કામમાં કેટલી વાર થશે એમ
એમ તો અડધો કલાક લાગે તો કામ પર ડિપેન્ડ હોય
ઓકે
જેટલું ફાસ્ટ છે એ તો ન કોઈ તારુ કસ્ટમર નહી હો વે કોઈ બીજું તો ટાઈમ લાગે એમ પછી જલ્દી થી એ ફ્રેન્ડ છે મને કોલ કરીને કે હમણાં કોઈ કસ્ટમર નથી તો તમે આવી જ નહી એવું નથી હોત
મારે મંડે બહાર જવાનું છે.
હમ
ઇફ એવું થાય તો સારું પડશે મને
પુછ તમે નંબર આપ્યો છે ને એક વાર એવુ તો પૂછી લેજો એ પછી શું કે તમને
ભુખ પછી જાવા હા
હા તમારું બી કામ છે એમનું એ બી ફ્રી હોય તો તમને કેશે
હા ઓકે
હમ્મ બીજુ પછી કસે ફરવા ગીતા કે ની વેકેશન મા હમ હમ
નવસારીમાં આટલા કઈ સ્પોર્ટસ નથી ફરવા માટે
હ ફરવાનુ તો બો બધે છે.
જોઈએ હવે કે કઈ બાજુ જાઉ મેં આવું કંઈ નકકી નથી
હમ તો ફરવાનું તો કશે ભી હમ્મ
હા જવાનું છે ફરવા પણ હજુ વિચાર
હા વરસાદ આવ છે પછી તો એટલ તમને જવાનું ફરવાનું થાય નહિ કેમ કે વરસાદમાં બધે ખીચડ ટાઈમ ટાઈમ હોય તોછી મજા બી નહી જવાની
પણ તડકામાં બી મજા નઈ આવે ને જવાની પાછો બેેટ કેટલો તડકો હોય અહયા તો
હમ એ તડકો તો રેવાનુ શું કરે
હમ એટલે જ તમારાથી જવાતું જ નથી બાર
હા તબીયત ખરાબ છે તમારી ડોક્ટરને બતાયવુ કે ની પછી હલ્દી વાળું દૂધ પીઓ
ગરમીમાં ની પીવાય ને
તો આઈસક્રીમ ખાવો કોને કિધું આઈસક્ર્રીમ ખાવાતી સદી ખસી જલદી ઠીક થે જાય કે મને તો આ સદી ખસી થાય ને તો મેં તો આવું જ કરું
અચ્છા
હમ કે આઈસ્ક્રીમથી કોઈક વાર ઠીક થઈ જાય
મને આઈસ્ક્રીમથી વધી જાય ઠીક નહી થાય એનાથી
હમ હમ તો પછી ગરમ પાણીનો શેક કરો
હા એજ કરવું પડશે
હા તો મેન ની જલ્દી ઠીક થઈ જાય.
હા એનાથી જરાક વેલું ઠીક થઈ જશે ને મારે એજ કરવું પડશે હવે.
હા. બીજા બધા ઘરે કેવા છે?
બધા સારા છે તમારા ઘરે કેવા છે બધા સારા છે. હા.
ઠીક છ. હમ.